હેલો. હેલો અવાજ આવે છે? હેલો. હેલો મને આવાજ કેમ નથી આવતો? હેલો. હેલો
હલો. આવાજ આવે છે? હા તમે આવે છે? હા નમસ્કાર.
નમસ્તે નમસ્તે કેમ છો?
મજામાં. તમે ક્યા છો?
બસ અમે સારા છે.
હા આજે મને આપની સાથે મોબાઈલનો ફ મોબાઈલ ફોનનો ઉપયોગ અને દુરુપયોગ વિશે વાત કરવાનું છે.
હા તો જો મોબાઈલ એમ આગર વાત કરવા જાય તો જે હિસાબથી બધું ન્યૂઝ જે ન્યૂઝ ચેનલમાં નથી આવતું એ બધું મોબાઈલમાં આપણને ફટાક થી આવી જાય છે. સોશિયલ મીડિયાના વજસથી અને બધું એઆઈ વગેરા બધું. સેટિંગ વગેરા પણ સારું હોય છે એના અંદર. તો એનો ઉપયોગ તો બો બધો છે. દુરુપયોગ ખાલી છોકરાઓ માટે છે કેમ કે એ લોકો પછી ભણી નથી શક તા ને આપના ધ્યાન નથી આપી શકતા બસ એમાંને એમાં જ પડેલા હોય છે. મતલબ એટલે તમારું શું કહેવાય છે?
આજ મારું પણ એવું જ કવું પડે કે આજના જમાનામાં મોબાઈલ આપનું ખુબ જ મહત્વનો વિષય બની ગયો છે જીવનનો. આજે આજે પાસે બધા લોકોના પાસે મોબાઈલ છે. અને મોબાઈલ આપનાં જીવનનો મહત્વપૂર્ણ પણ ભાગ બની ગયો છે.
રાઈટ રાઈટ. બહુ જ ઉપયોગ વાલો છે મોબાઈલ. મતલબ હોવો જોઈએ બધા પાસ તે તો કાઈ ને કાઈ એ લોકોને બધું ન્યુઝ બી મળતું રે.
હમ્મ એનાથી આપનો એનાથી આપને મોબાઈલથી આસાનીથી કોઈને પણ કોલ કરી શકે, સંપર્ક કરી શકે આપણ એના પાસે.
હા બરાબર છે. મોબાઈલથી આપણે વાતો કરી શકીએ, ભણી શકીએ, કોઈનું હાલ જાણવું હોય તો જાણી શકીએ. પેલા તો શું કાઈ હતું નહી તો વાત બી ની થતી કોઈના સાથે. હવે તો આમ ફટાકથી એક કોલ લગાવી ગયો કે વાત થઈ જાય. ફેસ ટાઈમ કરે તો કોઈને જોઈ બી શકે કોઈ બીમાર હોય કે, કોઈ નવું આયવું હોય જન્મ લીધું હોય.
બરાબર. વિદ્યાર્થીઓ માટે મોબાઈલ ખુબ હા પણ આજે વિદ્યાર્થીઓ માટે મોબાઈલ ખૂબ જ ઉપયોગ બની ગયો છે. એનાથી ઓનલાઈન ક્લાસ અને સ્ટડીઝ મટીરિયલ માટે ખુબ મદદ મળે છે સ્ટુડન્ટસ લોકોને
બહુ જ, બહુ જ સારું ઉપયોગ છે એનું બસ ખાલી થોડું દુરુપયોગ છે કે, એ બરાબર બધા યુઝ નથી કરી શકતા એનું ઈશ તમાલ નથી થતું બરાબરથી, બધા આમ અ થોડું બોલે ને મસ્તીમાં ને એમાં વધારે લઈ જાય છે, પણ આપડે આપણું કરિયર બી. જોવાનું હોય ને એનાથી એનો ઉપયોગ કાઢવાનો, આટલું બધું આપણને આપેલું છે, મોબાઈલને નેટવર્કિંગને સોશિયલ મીડિયા એ તેનું
હા બરાબર, આ જેે ખાસ કરીને તો બાળકો જે નાના-નાના બાળકો એ તે ગેમ્સમાં જ વધારે જ ટાઈમ બગાડે છે.
હા, બરાબર છે ઈ લોકોને જ જરા સમજાવવું જોઈએ, આપણને કે એનું શું યુઝ બી છે એટલે એ લોકો એ બી કરી શકે.
બીજું કઈ નઈ બીજું કઈ નઈ એનાથી એનો અભ્યાસ પર પણ અસર પડે છે ને
હા, એનું આંખનું બધું ખરાબ થાય એનું, પછી માઇન્ડ આખો-આખો દિવસ એમાં જ હોય.
બરાબર છે.
ખા
હા, વધા વધારે મોબાઈલ જોવાથી માથું દુખે છે અને ઊંઘ પણ થાય છે, આપને હેલો, હા